હેલો કેમ છો.
હું મસ્ત મજામાં છું બસ કેવાય ને કે વરસાદ આવે એટલે. અ એટલે વરસાદ નુ કેહેવાય ને કે સેલ શરૂ થઈ ગયો માર્કેટ. તો બસ. હવે અ એમ જ લિસ્ટ બનાવતી હતી કે. શું મતલબ લાવવાનું. છે અને શું શું નહી લાવવાનું એટલે કેવાય ને કે હવે બધાને અ.
હમ્મ
ફિફ્ટી પર્સેન્ટ ઓફ હોય ક્યારે સત્તર ટકા ઓફ હોય ક્યારે કહેવાય ને કે અસ્સી ટકા ઓફ હોય. એટલે ખરેખર આપણે તો માત્ર ને માત્ર આપણે. તો એમ હોવાય કે ખેંચાઈ જઈએ તમને શું લાગે તમારો. કોઈ એવો અનુભવ છે એટલે ઓફર નો કે પછી સેલ નો.
હા સાચે હા ઘણો અનુભવ છે સેલ નો તો મને એ કહું ને કે મને લાગે કે એક આપણા છોકરીઓમાં તો આ મતલબ સેલ ને લઈને ઘણી કે ઉત્સાહ હોય છે આપડામાં કે ચલો સેલ લાગ્યો નથી કે આપણેે વિચાર કરવા માટે કે અરે શુ શુ શું લેવાનું છે કે આપડી હું તો કઉ સેલ લાગ્યા પેલા જ આપડી છે ને લિસ્ટ રેડી હોય બધાની કે આપણેે જો સેલ આવશે ને ત્યારે હું આ લઈ સેલ આવશે ને ત્યારે ઓલુ મારે લેવાનું છે અને કહઉ ને હમણાં તો ઓનલાઈન સેલ હોય પછી કે ઓફલાઈન સેલ હોય કે કેટલા ઓફર્સ હોય આપણેે તો બંનેમાં જ છે ને ફાયદો લેતા હોય છે તો ઓનલાઈન તો આપણેે બધાને ખબર છે કે એકમાં ફાયદો હોય છે કે રિટર્ન એક્સચેન્જ હોય એટલે એમાં વધારે મજા આવે કે ચલો ભાઈ આપડે નથી ગમ્યું તો રી રિટન કરિ આપો પૈસા તો ભાઈ મળી જ જવાના છે પણ ઓફલાઈનમાં એવું થઈ ગયું છે કે દુ દુકાનોમાં સેલ આવે ત્યાં તો મતલબ કઈ આપણે રિટર્ન તો ઓપ્શન નો હોય પણ એક છે કે આપણો ટાઈમ સારો મતલબ પાસ થઈ જાય ત્યાં કે ચલો ભી રા ના આપણે હવે જમી લીધું આટો મારવો છે તો ચલો ભાઈ સેલ લાગ્યો છે તો થોડો ફરતા આવે અને થોડું જોઈ લઈ શું નવું આવ્યું છે અને થોડું આપડું કેવાય ચાલવાનું પણ થઈ જશે તો એમ હમણાં અમારે ત્યાં થોડાક સમય પહેલા જ લાસ્ટ મંથમાં સેલ આવ્યો હતો દોઢ મહિનો ચાલ્યો હોય સેલ એટલે કેવું કે જેટલી પણ આપમે કેવાય ને ઘરની નાની મોટી વસ્તુ તો પ્લાસ્ટિક ની વસ્તુઓ છે કપ રકાબી છે આપડા ચાકુ છે કે તમે બધી નાની મોટી વસ્તુ લઈ લ્યો ઘરની આપડા કપડા ધોવાનું બ્રશ છે કે પછી કેવાય ને એવું નવું નવું પણ મને ઘણું કઈ જોવા મળ્યું હતું અ કવાય ને કે બસકેટો છે કે પછી પગલુંછણીયા કહી દો તમે અ અને પડદા છે બધા બધી વસ્તુઓ આવી તી ત્યાં સેલમાં અને બધાના અ રેટ લખેલા પણ તને ફક્ત લાગે હા દુકાનો કરતા તો ચલો ઓછા જ છે તમે શું કરો? તા રોજ રાતના છે ને જમી લઈએ ને એટલે છે ને આટો મારવા જઈએ અને સેલ માં બાપ બાપરે તમને કવ દોઢ થી બે કલાક મારી વહિ જાતી અરે આમ જો જોતા જ જોતા વસ્તુઓ જોતા રે અને પછી કહેવાય ને કે લેવું તો અમારે એક બેજ વસ્તુ વસ્તુ હોય. અને પણ જોવાની મજા આવતી હોય કે ચલો અરે આપણ છે, અરે આપણ છે આજો આની ડિઝાઇન તો સારી છે ઓલા પછી એમ થાય કરને ના થોડાક સમય પછી આવશું વરી પાછી નવું માલ આવશે એ તો નવું નવું છે ને હજી બીજો પાછો આવશે માલ તેમાં તો એમ કરીને ટાઈમ બી અમારો એટલો વયો જતો અને કેવાય થોડીક બુ નવી વસ્તુઓ લીધી જેમકે નોતી લેવી વસ્તુઓ ઘણી પણ એવું થયું કે ચલો ભાઈ સેલ આવ્યો છે આ વસ્તુ તો જૂની થઈ ગઈ છે હવે ઘરમાં તો કેહેવાય ને કે ચલો નવી લઈ લીધી. તો એમાં પણ થોડો ચેન્જ પણ લાગે ઘરમાં કે ચલો સારું પણ લાગે ઘર સરસ દેખાય આપડું તો સજાવાની થોડીક બો વસ્તુઓ લઈ લીધી ત્યાંથી ને એમ. તો એવું છે કે સેલ જયારે આવે ને ત્યારે એમ લાગે કે ચલો ભાઈ જાય અને મજા પણ આવે ત્યાં. અને જે વસ્તુ મને લાગે કે સેલમાં આપણે ન જોતી હોય ને એ આપણેે વધારે ખરીદી કરી લેત. લેતા હોય કે ચલો ભાઈ આપણે ક્યાં મળવાનું એમાં જો જો બાય વન ગેટ વન હોય તો તો શું પ કે વાત કેવી? મતલબ આપડે એમ થાય કે અરે વા ચાલો આ તો મળી રહ્યું છે આપડે પછી આપણે તો લેવાની જરૂર નથી. તો આપણે તરત જ ત્યારે જ બધું લઈ લઈએ. અને પછી બિલ વધી જતું હોય છે પણ આપણે એમ થાય કે હા ચલો વાંધો નય ને હવે લઈ લીધું છે આપણે વસ્તુ કામ તો આવી જ જવાની છે એમ કરીને એ વસ્તુ પછી લઈ રાખયે આપણે. તો એ જ કેવાય ને સેલ તો મારે મતલબ અ ઘણું કેવાયને ઘણા અનુભવ છે મારે સેલ સાથે તમે જ બતાવો તમારો કઈ છે એવો અનુભવ.
અ જો સાચું કવ ને તો મને આ જે સેલ છે ને આ મને ઘણીક વાર એવું લાગે છે કે આ મા માત્ર ને માત્ર સેલ નથી આ લોભ નો એમ ચાલ છે અ કેમ કે ઘણીક વાર એમાં શું વણે છે. અ જયારે અ આપણે કોઈ વસ્તુ ખરીદીએ ને પછી એ વસ્તુ ખરીદી લઈએ છીએ જેની જરૂર જ ન હતી જેમ કે તમે પણ કિધું કે ઘણીક વાર એવું બને કે જો તમારે ન જોઈતું હોય ને તમે એ પણ લઈ લાવો. લઈ આવો છો તો અ ગુજરાતીમાં ને કહેવત છે કે ચાદર જોઈને પગ લંબાવવા એટલે આ કેહવત ખરીદી માટે પણ એટલી જ સાચી છે. જો આવક કરતા ખર્ચ વધારે થાય તો સેલ પણ કેવાય નુકસાન નું કારણ બની શકે છે. હા ઘણીક વાર સેલ ના ફાયદા પણ છે જો સમજદારીથી ખરીદી કરવામાં આવે તો સેલ ખરેખર આશીર્વાદ બની શકે. જેમ કે તહેવારોમાં કપડા અ ઘર એટલે કે ઘર ઘર વપ વપરાશની વસ્તુઓ અથવા જલ જરૂરી જે ઇલેક્ટ્રોનિક્સની અ ડિસ્કા આઈટમ્સ હોય છે એના પણ સારો ડિસ્કાઉન્ટ મળે છે એટલે વિદ્યાર્થીઓને કેહવાય ને પુસ્તકો પણ ઓછી કિંમતે મળી જાય છે.
અ તો નાના વેપારીઓ માટે પણ જથ્થાબંધ ખરીદી કરીને ખર્ચ બચાવી શકાય છે. તો પરિવાર નું બજેટ પણ એમ સંતુલિત રહી શકે અહ જેમ કે તમે પણ સા બઉ સરસ કીધું કે અહ શું હોય કે ઘર પણ સારું લાગે જો આપડે કઈ ક્યારે ક્યારેક એવું બને કે ઘરમાં કોઈક વસ્તુ ખરાબ થઈ ગય હોય આપડે ન બદલાવતો હોય કે ચાલે જ છે ચાલે જ છે પણ જો આપડે ક્યાંયક જઈએ માર્કેટ માં અને પછી આપણને એવું હોય કે અહીંયા સેલ લાગે છે. તો આપડે ત્યાંથી લાવી શકીએ અને અહ એનાથી આપડું ઘર પણ કેહેવાય નવું નવું લાગે સારું લાગે તો અને જો ઘર સારું હોય તો ક્યાંક ને ક્યાંક માનસિક સ્તર પર આપ પણને પણ શાંતિ મળે એટલીસ્ટ આપડો જો તણાવ હોય છે એ પણ ઓછો પડે. તો અહ મને એવું લાગે છે કે સેલ અહ સારો પણ છે અને ઘણીક વાર અહ આપડે એમ કહી શકાય કે ક્યારે ક્યારે લોકો અહ જે વસ્તુ ન જોઈતી હોય એ પણ એ પણ ખદ ખરીદી લાવે છે. તો સેલ ના નુકસાન પણ છે જેમ કે ઘણીક વાર આપડે સેલમાં એટલું ખરીદી લઈએ છીએ કે ઘરે આવીને સમજાય છે કે આ વસ્તુ ની તો મને ખરેખર જરૂરત જ ન હતી. સસ્તું મળતું હતું એટલે લઈ લીધું આને ખરીદી નહીં કેવા અને આવે કેવાય. અને કેહેવાય ને કે અહ એટલે એક કહેવત છે કે લોભે લક્ષણ જાય એટલે કે માત્ર ડિશ કાઉન્ટ જોઈને ખરીદી કરવી એ ઘણી વખત લોભનું સ્વરૂપ પણ બની જાય છે. અચ્છા ઓનલાઈન સેલ પણ શરૂ થાય છે જેમ કે તમે વ તમપ તમે વાત કરી હતી અને લોકો રાત્રે બાર વાગે જાગીને ખરીદી કરે છે. ઘણી વાર તેઓ ભાવની તુલના પણ કરતા નથી ફક્ તો ઓફર એન્ડસ ટુ નાઈટ જોઈને તરત જ કહેવાય ને કે ઓર્ડર કરી દે છે. વિચાર કરો કોઈ વસ્તુ દસ હજારની હતી અને હવે પાંચ હજારમાં મળે છે પણ તેની જરૂર જરૂર જ ના હતી તો ખરેખર પાંચ હજાર બચાવ ના કે પછી પાંચ હજાર ખર્ચ નાખવા સાચી બચત એના થી કે સસ્તા માં ખરીદ્યું સાચી બચત એ છે કે બિનજરૂરી ખર્ચ ટાળ્યો અને ક્યારે તમે જોજો એટલે આ બધી વસ્તુઓ આપડે માનસિક અસર પણ કરે છે જેમ કે આજે સેલ માત્ર અહ અહ કવાની કે બજારમાં નથી આપડા મનમાં પણ ચાલે છે જાહેરાત તો આપણને કેવાય ને કે સમજાવે છે જો આ વસ્તુ નહી ખરીદો તો કઈક ચૂકી જશો. એટલે કે પરંતુ જીવનનો આનંદ મને એવું લાગે છે કે વસ્તુઓમાં નથી વિવેકમાં છે. ઘરમાં બિનજરૂરી વસ્તુઓ વધે તો જગ્યા ઘટે છે અને મણમાં બિનજરૂરી ઈચ્છાઓ વધે ને તો શાંતિ ઘટે છે એટલે અમાં એવું લાગે છે કે જો તમે સેલમાં ઘણી વાર આપણને વસ્તુ બહુ સારી મળે જેમ કે અહું થોડા આ અત્યારે કેહેવાય ને કે અમારે અહીં મોન્સૂન નો એટલે કે વરસાદ નો સેલ ચાલતો હતો અમે લોકો ત્યાં ગયા અને બધા માટે એમ છત્રી જે મતલબ જરૂરી હ તે તો એ બધી વસ્તુઓ લાયવી ઘરમાં પછી કે જે રેનકોટ હોય છે એ લાયવો. તો અને જેમ કે તમે વાત કરી કે ચા રકાવીને તો હવે કેવાય ને કે અહ ત્રણ ચાર વર્ષ થઈ ગયા હતા અને એમાંથી એક બે સેડ કવાય મારા મમ્મી તી ભાગી ગયા ભાગી ગયા હતા એટલે અમે લોકો એને બુલાવો તો મને એવું લાગે છે કે સેલમાંથી તમે જો વસ્તુ કામ ની લાવો ને એટલે કે તો વધારે સારું એ તો પછી ક્યારેક ક્યારેક એવું બને છે કે આપડે ગયા અને ફરીને આવ્યા અને પછી આપડે જે વસ્તુ ન જોઈતી હતી આપડે ઘણીક વાર એ પણ લાવ લઈએ છીએ, અને એમાં મને એવું લાગે છે કે, આ મતલબ આ વસ્તુનો મતલબ જ નથી. તો તમને ક્યારે એ, તે લાગતું.
હા ને. સાચી વાત છે તમારી, કે સેલમાં આપણેે જોતી હોય, એ વસ્તુ લઈને. તો જ કામ નુ છે, બાકી તો કેવાય ને, કે ઘણી બધી તો નકામની વસ્તુઓ પણ આવી જત હોય છે, સેલમાં અને સાચે કપડાઓ માટે તો મને સારું લાગે. કે ચલો ભાઈ, સેલમાં આવ્યા હોય ને, જેમ કે ઘણા બધા એવા હોય, જે સેલમાં કપડાં હોય છે ને. એ સારા નીકળે છે, જેમકે તમને કહું ને, હમણાં તો જેમકે મોટા મોલ હોય ને. તેમાં કેવું છે કે, થોડા સેલમાં કપડા હોય, જેમ કે કેવાય ને કે બાય વન ગેટ વન માં ચાલતા હોય, કા અ કેવાય ને કે, ટંગાવેલા હોય થોડા કપ કપડા કે જેમાંથી ને કેવાયને, ઓવર સાઇઝડ હોય છે, તો એવા બધા કપડા જેમ કે જેમના કેવાયના પેયર્સ નો હોય કે, કપડા ના તો એવા બધા અગર કોઈ કપડાં હોય. તો એવા આપણેે ઘરમાં પહેરવા માટે જેમ લઈ શકીએ છીએ, તો એ આપણે માટે ફાયદામાં રહે, કે આપણે ઓછા પૈસામાં સારા કપ કપડા મળી જતા હોય છે, એ મને બહુ ગમે છે. કે ભાઈ ચલો, આપડે ઘરમાં પહેરવા માટે થઈને, સારા આપડે કપડા લેવા. થોડા આપણે કપડા થોડા મોંઘા પડે, પણ સેલમાંથી ને આપણે થોડા લઈએ, તો આપણે ઘરમાં પહેરવા માટે તો ચાલે, એવા ન વાંધ આવે, આપણે તો એ જ છે, અને જયારે તહેવાાર હોય, ત્યારે પણ તને સાચો કીધું કે, ત્યારે સેલ સારો પડે. આપણે ત્યારે ઘણી વસ્તુઓ લેવાની હોય છે, ઘર માટે સજાવટ. ની વસ્તુઓ કે, આપણે દીવા કે, બીજી બધી વસ્તુઓ પણ આપણે ત્યોહાર માટે લે. તા હોય છે, પૂજા માટે આપણે ઘણો સામાન લેતા હોય છે, જયારે આપણે હાર ચડાવવાના હોય એ બધા. હા, પ્લાસ્ટિકની ઘણી કેવાય ને કે, સજાવટ ની ફૂલ દાની ને, એવું બધું લેવાનું હોય. એ માટે થોડું ઘણું સારું પડે, આ બધી વસ્તુઓ અને જયારે આપણે કેહેવાય. કે કઈ દાન કરવું હોય, ત્યારે પણ આપણેે આ વસ્તુઓ લઈ, જેમ કે આપણે કાઈ વાના લેવા છે, ચાદરો લેવી છે. તો એ વસ્તુઓ પણ સેલ માંથી લેવી હોય, મને લાગે કે સારી હોય, કે ચલો ભાઈ આપણે એક કહેવાય ને, કે હોલસેલ માં લેતા હોય ને. ત્યારે આપણે ઘણા અ ફાયદામાં લેતા હોય, એક સાથે ઘણું બધું લઈ તો આપડે પૈસા પણ આપણે ઓછા લાગ્યા તો એ છે કે, સેલમાં ઘણા ફાયદા છે. આપડે કેહેવાય ને કે, કેવી રીતે ફાયદો કરવો છે, એ આ આપડામાં છે, આપડે કેવાય ને કે, અગર વધારે છે, મતલબ સેલ જોઈ ને એવું લાગે, ક્યારે ઓછામાં મળે છે ને, લેતા જે જે તો એ નુકસાન છે કે, આપણા પૈસા પણ ખર્ચા થાય છે, અને આપડે કેવું છે કે? વસ્તુ વધારે આવી રહી છે, જેની આપણે જરૂર જ નથી ઘરમાં. પછી એ વસ્તુ કેવું છે, ધૂળ ખાતી પડ હોય છે કે, આપણે ડબ્બામાં ઉપર કે એને માળિયા ઉપર ચઢાવી દીધી કે, આપડે આપડા ભેડ નીચે કબાટમાં કેય એને કધ વસ્તુઓ અને પછી એજ વસ્તુ વરી પાછી આવતા વર્ષે એજ સાફ સફાઈ કરો, પછી મૂકી દો. તો એટલે કઈ કહેવાયને, ઉપયોગ નું નથી. તો એટલે જ કહેવાય ને, કે સેલ તો મતલબ કેવાયને આવતો જતો રહે. તો હોય છે, એટલે આપણે કેહેવાય ને કે, તરત ને તરત ન લઈ અને જયારે જો હોય, ત્યારે જ લઈ ને, તો સારું તો ચાલ, મને તમારા સાથે આ વિષય પર વાત કરીને ઘણું સારું લાગ્યું કે, સેલ ની મારી જે યાદો હતી. એ મને પાછી આવી ગઈ ને મને પાછું યાદ આવી આ સેલ વર્ડ છે ને સાંભળીને કે ચલો ભાઈ ક્યાંઈ સેલ તો નથી આવેલું ઓનલાઈનમાં તો ચાલ થોડું કઈ જોઈ લઉં કે નવું કઈ આવેલું હોય તો તો એ જ છે ને કે અ ઘણું સારું લાગ્યું તમારી સાથે વાત કરીને આપડે ફરી પાછા મળે આવા નવા ટોપિક સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો
હા તમે પણ તમારું ધ્યાન રાખજો અને હું પણ એટલે તમે જે તમારા સેલમાં લેવા માટે ઈચ્છો છો એ લઈ લેજો પણ ધ્યાન રાખજો કે વધારે પૂરતું ન લેવાય કેમ કે જેની જરૂરત ના હોય ત્યાં થે એ નલ ન લઈએ બસ તો આપણે ફરીથી મળીએ નવા ટોપિક સાથે ત્યાં સુધી તમારો બઉ જ બઉ જ આભાર